હલો કેમ છો હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું
ચાલો મેં એમ કેતી હતી તારા માટે વર્ક લાઈફ બેલેન્સ જાણવું આવવા માટે સૌથી પહેલું પગલું શું હોવું જોઈએ
અ જો આપડે તો પેલાથી સ્ટાર્ટ કરીએ આજે મતલબ મેં બી એમ કેતી હતી ઘણા લોકો વર્ક લાઈફ બેલેન્સ વિશે વાત કરે છે તારા માટે તેનો સાચો અર્થ શું છે
મારા માટે તો વર્ક લાઈફ બેલેન્સ એટલે કામ અને વ્યક્તિ વ્યક્તિગત જીવન વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું કામ પણ જરૂરી છે અને પરિવાર આરોગ્ય તથા પોતાના માટેનું સમય પણ એટલો જ મહત્વનો છે
સાચી વાત કહી ઘણા લોકો આખો દિવસ કામમાં એટલા વ્યસ્ત રહે છે કે પોતાના પરિવાર સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો
હા સાચું કહ્યું શરૂઆતમાં લાગે છે કે વધારે કામ કરવાથી સફળતા મળશે પરંતુ લાંબા સમય સુધી એવું ચાલે તો થાક તણાવ અને સ્વાસ્થ્યની સમસ્યાઓ શરૂ થઈ જાય છે
હ હું એક મિત્ર ને જાણું છું તે સવારે નવ વાગ્યા થી રાત્રે નવ વાગ્યા સુધી ઓફિસમાં રહે છે. પગાર સારો છે, પરંતુ તે કહે છે. કે તેને પોતાના માતા પિતા સાથે બેસવાનો પણ સમય નથી મલતો
એજ તો સમસ્યા છે, પૈસા મહત્વના છે, પણ જીવનમાં સંબંધો ખુશી અને માનસિક શાંતિ પણ એટલી જ મહત્વની છે.
સાચું કહ્યું પણ તારા માટે વર્ ક્લાસ બેલેન્સ કેમ બગડે છે.
ઘણા કારણો હો હોઈ શકે વધારે કામનો ભાર સમયનું ખરાબ આયોજન મોબાઈલ અને ઈમેલ દ્વારા સતત ઓફિસ સાથે જોડાયેલા રહેવું અને ક્યારેક લોકો પોતે પણ ના કહી શ તા નથી.
હા આજે તો રજા હોય ત્યારે પણ લોકો ઓફિસ ના ફોન અને મેસેજના જવાબ આપતા રહે છે.
બિલકુલ જો રજાના દિવસે પણ કામ જ ચાલતું રહે તો મન અને શરીરને આરામ ક્યારે મળશે?
હાં મને તો લાગે છે. કે સમયસર ઓફિસનું કામ પૂરું કરીને ઘરે આવ્યા પછી પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ.
હું પણ એજ માનું છું સાથે મળીને જમવું થોડું ચાલવા જવું બાળકો સાથે રમવું અથવા માતા પિતા સાથે વાત કરવી પણ જીવનનો મહત્વનો ભાગ છે.
સાચું કહયું તો આજકાલ તો વર્ક ફ્રોમ હો વર્ક ફ્રોમ હોમ પણ ઘણું વધી ગયું છે. અ શું તે વર્ક લાઈફ બેલેન્સ માટે સારું છે?
તેના ફાયદા પણ છે, અને નુકસાન પણ મુસાફરીની મુસાફરીનુ સમય બચે છે, પરં તુ ઘણી વખત ઘર અને ઓફિસ વચ્ચેની સીમા જ રહેતી નથી લોકો મોડી રાત સુધી કામ કરતા રહે છે. હ
હા એટલે જ તો ઘરે કામ કરતા પણ સમયની મર્યાદા રાખવી જરૂરી છે.
હા કામનો સમય પૂરો થાય પછી લેપટોપ બંધ કરી દેવું જોઈએ અને પછી પોતાના જીવન પર ધ્યાન આપવું જોઈએ
હા ઘણા લોકો મને માને છે, કે જેટલા વધારે કલાક કામ કરશો એ ટલા સફળ બનશો
સફળતા માત્ર કલાકોની સંખ્યા પર આધાર રાખતી નથી મહત્વનું એ છે, કે તમે કામ કેટલી ગુણવત્તાથી કરો છો આરામ કરના વ્ય તી ઘણી વખત વધુ સારી રીતે કામ કરી શકે છે. હ
આ તો ખુબ સરસ વાત કહી તમે એટલે કામ અને જીવન બંનેને સમાન મહત્વન મહત્વ આપવું જોઈએ
હા કારણ કે સાચી સફળતા એ છે, કે તમે તમારા કામમાં પણ ખુશ રહો અને તમારા વ્ય તીગત જીવનમાં પણ
એ તો સાચું કહ્યું તમે એકદમ પણ હું કેતી હતી કે તારા માટે વર્ક લાઈફ બેલેન્સ જાણવા માટે સૌથી પેલું પગલું શું હોવું જોઈએ?
સૌથી પહેલું પગનું છે સમય નું યોગ્ય આયોજન જો આપણે દિવસ ની શરૂઆતમાં જ નક્કી કરી લઈએ કે ક્યા કામ ક્યારે કરવાના છે તો ઘણું તણાવ ઓછો થઇ જાય છે
હા હુ પણ જયારે ટુ ડુ લિસ્ટ બનાવું છું આમ વધુ સફળતા પૂર થાય
સાચું અને દરેક કામને પ્રાથમિકતા આપવી પણ જરૂરી છે દરેક કામ એક સરખું મહત્વનું હોતું નથી
હા ઘણી વખત લોકો બીજાને ખુશ રાખવા માટે પોતાના પર વધારે કામ લઈ લે છે
એ ખરેખર મોટી સમસ્યા છે જ્યાં જરૂરી હોય ત્યાં નમ્રતાથી ના કહેતા આવડવું જોઈએ
હા તે તો છે શું ઓફિસમાં પણ કર્મચારીઓના વર્ક લાઈફ બેલેન્સ નું ધ્યાન રાખવું જોઈએ
ચોક્કસ જો કંપની કરમ ચારી્યોને યોગ્ય રજા લવચિક સમય અને સારો કર્મ માહોલ આપે તો કર્મચારીઓ વધુ ઉત્સાહ થી કામ કરે છે
એટલે ખુશ કર્મચારી કંપની માટે પણ ફાયદાકારક બને છે
બિલકુલ ખુશ અને સ્વસ્થ કર્મચારીની અ કાર્યક્ષમતા પણ વધારે હોય છે
હા એ તો છે જ પણ આજકાલના લોકો મોબાઈલમાં એટલા વ્યસ્ત રહે છે કે પરિવાર સાથે બેઠા હોય ત્યારે પણ ફોન જ જોતા હોય રહે છે
હલો
હલો
હા અવાજ આવે છે
હા આવે છે આવે છે બોલો
હા તો હું કેતી હતી કે આ ખરાબ ટેવ છે પરિવાર સાથે હોઈએ ત્યારે મોબાઈલ ને થોડા સમય માટે બાજુ પર રાખવો જોઈએ
હા હું દરરોજ રાત્રે જમતી વખતે ફોનનો ઉપયોગ ન કરવાનો પ્રયત્ન કરું છું
આ ખુબ સારી ટેવ છે આવી નાની નાની આદતો સંબંધોને વધુ મજબૂત બનાવે છે,
હા કામનોો તણાવ ઘટના ઘટાડવા માટે લોકો શું કરી શકે
નિયમિત કસરત યોગ ધ્યાન સંગીત સાંભળવું પુસ્તક વાંચવું અથવા પોતાના મનગમ શોખ માટે સમય કાઢવો ખુબ મદદરૂપ થાય છે
હમ ઘણા લોકો કહે છે કે તેમની પાસે સમય જ નથી
સમય મળતો નથી એવું નથી સમય કાઢવો પડે છે દિવસ ના માત્ર વીસ કે ત્રીસ મિનિટ પણ પોતાના માટે કાઢી શકાય
હા ઊંઘ નું પણ વર્ક લાઈફ બેલેન્સમાં મહત્વ છે ને
હા પૂરતી ઊંઘ વગર શરીર અને મન બંને થાકી જાય છે સારી ઊંઘ કાર્યક્ષમતા વધારે છે
હા એટલે મોટી રાત સુધી કામ કરવું અ કે મોબાઈલ ચલાવવો ટાળવો જોઈએ
હમ્મ મોડી રાત સુધી બિલકુલ સ્વસ્થ જીવન શૈલી લાંબા ગાડી સફળતા સફળ તા અપાવે છે
મને લાગે છે કે સફળતા માત્ર પૈસાથી નહી માફી માપી શકાય મતલબ અ માત્ર પૈસાથી જ નથી માપી સકતા આપણે સફળતા ને
હમ્મ સાચી વાત છે પૈસા થી નથી માપી શકત હું પણ એજ માનું છું. જો તમારી પાસે પૈસા હોય પણ પરિવાર માટે સમય ના હોય તો એ અધૂરી સફળતા કહેવાય
એ તો સાચું કહ્યું એટલે સાચું સંતુલન જ જીવનને સુખી બનાવે છે.
હા અને એ સંતુલન દરેક વ્યક્તિ એ પોતાની જરૂરિયાત મુજબ બનાવવું પડે છે
સાચું કહ્યું ઘણા લોકો પોતાના કામમાં એટલા ડૂબી જાય છે કે તેમને પોતાનો શોખ પણ યાદ રહેતો નથી શું શોખ માટે સમય કાઢવો જરૂરી છે?
હા જરૂર શોખ આપણા મનને ત્યાગ તાજગી આપે છે કોઈને સંગીત ગમે, કોઈને ચિત્ર દોરવું ગમે, કોઈને બાગ કામ કે રસોઈ ગમે આવા શોક તળાવ ઘટાડે છે
હા હું દર રવિવારે ક્રિકેટ રમવા જાઉં છું. આખા અઠવાડિયાનો થાક જાને દૂર થઈ જાય છે.
આ ખુબ સારી વાત છે શરીર અને મન બંનેને આરામ મળે છે માત્ર કામ કરવાથી જીવન એક સરખું બનીસ જાય નથી જાય છે
ઘણી વખત લોકો કહે છે કે હમણાં મહેનત કરી લઈએ પછી આરામ કરીશું
પરંતુ એ પછી ક્યારે આવે છે ક્યારે આવે છે નહીં ને તો જીવનમાં દરેક સમયનું મહત્વ છે વર્તમાનને ભૂલીને માત્ર ત્ર ભવિષ્ય માટે જીવવું યોગ્ય નથી.
સાચું છે બાળકો પણ ઈચ્છે છે કે તેમના માતા પિતા તેમની સાથે થોડો સમય વિતાવે
હા બાળકોને મોંઘી ભેટ કરતા માતા પિતા નો પ્રેમ અને સમય વધ હું યાદ કર રહે છે
સાચું કહ્યું તે તો
ચાલુ પછી વાત હે હા હા
કઈ બા